અ અવાજ આવે છે મારો હેલો
તમને મારો અવાજ આવે છે હા તો કેમ છો
હ એકદમ મજામાં
તો આજે છેું ને આપણે એક ખૂબ જ રસપ્રદ અને આધુનિક વિષય પર ચર્ચા કરીએ અ ભવિષ્યની મુસાફરી પર
ઓહો ખુબ સરસ વિષય છે માનવ ઈતિહાસમાં મુસાફરી હંમેશા મહત્વપૂર્ણ રહી છે
હા બિલકુલ અને પ્રાચીન સમયમાં તો લોગા પગથી પશુઓ અને મદદથી અને અથવા સરળ વાહનો દ્વારા મુસાફરી કરતા હતા આપણને ખબર હોય તો એમ
હ પહેલાં આવું બધું જ હતું પછી સમય જેમ આગળ વધ્યો તેમ નવી નવી ટેકનોલોજી આવી અને પછી એના લીધે મુસાફરીની રીત બદલાઈ ગઈ
હા એ તો વાત છે જ ધીરે ધીરે રેલગાડી આવી મોટર કાર આવી જહાજ આવ્યું અને વિમાન જેવા આવવિષ્કારો એ મુસાફરીને ઝડપ અને સરળ બનાવી જ દીધી
હા અને આટલું જ નહીં આજે પણ જ્યાં ટેકનોલોજી છે એ સતત વિકાસ જ કરી રહી છે
હા તેથી તો પ્રશ્ન ઉભો થાય છે કે ભવિષ્યમાં મુસાફરી કેવી રહેશે
ઘણા વૈજ્ઞાનિકોને અને નિશાનતો મને છે કે આવનારા દર્શોમાં મુસાફરીમાં મોટો ફેરફાર જોવા મળશે
હા અને તેમાંથી એક મહત્વપૂર્ણ વિચાર ફ્લાઈંગ કાર્સ નો પણ છે
હઅ ફ્લાઈંગ કાર્ડ્સ ઘણા વર્ષોથી કલ્પનાનો વિષય છે
હા પણ આજે કેટલી કંપનીઓ તેના પ્રોટોટાઈપ પર કામ કરી રહી છે
હા જો ફ્લાઈંગ કાર્સ સફળ બને તો શહેરોમાં ટ્રાફિકની સમસ્યા ઓછી થઈ શકે છે
હા કારણ કે મુસાફરી માત્ર રસ્તા પર સીમિત નથી રહેતી ને
હઅ આ ટેકનોલોજી સાથે સુરક્ષા પણ મહત્વપૂર્ણ મુદ્દો બનશે
હા એર ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે નવા નિયમો અને નવી સિસ્ટમની જરૂર પડે
હા હાઈપરલુપ વિશે પણ ઘણી ચર્ચા થાય છે
હા હાઈપર લુક તો એક એવી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે જેમાં કેપ્સ્યુલ જેવા વાહનો બહુ ઊંચી ગતિએ મુસાફરી કરી શકે છે
હઅ કેટલા જ અંદાજ પ્રમાણે તે વિમાન કરતાં પણ ઝડપ હોઈ શકે છે
હા જો આ ટેકનોલોજી સફળ બને ને તો શહેરો વચ્ચેનો સમય તો ઘણો ઓછો થઈ જશે
હઅ જેમ કે ઉદાહરણ તરીકે કેટલા જ કલાકોની મુસાફરી માત્ર થોડાક મિનિટોમાં જ પૂર્ણ થઈ શકે
હા અને આ અર્થવ્યવસ્થા અને રોજિંદા જીવન બંનેને અસર કરી શકે છે
હઅ ભવિષ્યમાં ઇલેક્ટ્રિક વેહકલ્સનું મહત્ત્વ પણ વધશે
હા બરાબર છે વિશ્વભરમાં કાર્બન એમિશન ઘટાડવા પર ભર ભારા મકવામાં આવી રહ્યો છે ને
હઅ ઇલેક્ટ્રિક વેહીકલ્સ પ્રદૂષણ ઓછું કરે છે અને એ એના લીધે જે આપણું જે અત્યારે વાતાવરણ છે એ એને સારું બી કરી શકે છે
હ અને રિન્યુએબલ એનર્જી સાથે પણ જોડાયું તો તો તો તેનો લાભ વધુ જ શકે છે આપણને
હં જ આપણે આ ઓઑટોનોમસ વ્હીકલ્સ વિશે પણ વાત કરી શકાય
હ ઓટોનોમસ વ્હકલ એટલે તો સેલ્ફ ડ્રાઈવિંગ વ્હકલસ જ ને
હઅ તેમાં જે આપણે આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ કહીએ છ છે અને જે બધી સેન્સર ટેકનોલોજી હોય છે એનો ઉપયોગ થાય છે
માનવ ડ્રાઈવર વગર જ સુરક્ષિત રીતે ચાલવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે ને
હં હં જો આ ટેકનોલોજી સફળ બને તો જે આપણે આ રોડ એક્સિડેન્ટો અત્યારે આટલા બધા થાય છે એમાં આપણે ખાસો ઘટાડો જોઈ શકીએ છીએ.
હા તમારી વાત એકદમ સાચી છે કારણ કે ઘણા એક્સિડન્ટ માનવી ભૂલો ના કારણે તો થતા હોય છે.
હ અને આપ આર્ટિફિશયલ ઇન્ટલજસ ભવિષ્યની મુસાફરીમાં એટલે જ આપણે મોટો ભાગ નિભાવશે.
હા એઆઈ રૂટ પ્લાનિંગ ટ્રાફિક મેનેજમેન્ટ કે પછી પેસેન્જર સર્વિસમાં મદદ કરી શકે છે
આજે આ સ્માર્ટ સિટીઝ સાથે સ્માર્ટ ટ્રાન્સપોર્ટેશનનો વિકાસ પણ થશે
હા અને સ્માર્ટ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ રિયલ ટાઈમ માહિતી પણ આપી શકે ને
હ આના બધાથી મુસાફરીને વધુ સારી અને ઝડપ સેવા મળી શકે
હા અને વર્ચ્યુઅલ રિયાલિટી અને ઓગમેન્ટેડ રિયાલિટી પણ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને બદલી જ શકે છે.
એ કઈ રીતે,
અરે લોકો કોઈ જગ્યાએ જવા પહેલા વર્ચ્યુઅલ ટુર લઈ શકે ને
હુ આથી પ્રવાસની યોજના બનાવી વધુ સરળ બની જશે તો તો.
હા એજ તો અને ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં ભી આ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે હવે તો.
હા જ્યાં સ્પેસ ટુરિઝમ પણ ભવિષ્યની મુસાફરીનો મહત્વપૂર્ણ ભાગ બની શકે છે.
હા કેટલી કંપની સ્પેસ ટુરિઝમના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે ને.
હઅ ભવિષ્યમાં સામાન્ય નાગરિકોને પણ આકાશની યાત્રા કરવાની તક મળી શકે.
હા હાલમાં તો આ ખૂબ મોંઘી છે પણ ભવિષ્યમાં તેની કિંમત ઓછી થઈ શકે છે.
હા ચંદ્ર અને મંગલ ગ્રહની યાત્રા વિશે પણ ઘણું સંશોધન થઈ રહ્યું છે.
હા, એ તો છે જ અને વૈજ્ઞાનિકો માને છે કે આવનારા સમયમાં માનવો આવકાશમાં પણ વધુ સમય પસાર કરી શકશે.
જો આવું થયું તો અવકાશ મુસાફરીનું મહત્વ વધી જશે.
હ હા સસ્ટેનેબલ ટ્રાવેલ પણ ભવિષ્યમાં એક મોટો મુદ્દો જ થઈ જશે ને.
હ હ સસ્ટેનેબલ ટ્રાવેલ એટલે પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડવી તેવી મુસાફરી
હા, અને ઈકો ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો ભી ઉપયોગ વધી શકે ને.
હા, જેમકે સાયકલ સેરિંગ હોય, કા તો જે ઇલેક્ટ્રોનિક પબ્લિક ટ્રાન્સપોર્ટ હોય એ તેના ઉદાહરણ છે.
હા, શહેરોમાં તો ગ્રીન મોબિલિટી પર ભાર મૂકવામાં આવી શકે ને.
હ હ હાઈસ્પીડ રેલ નેટવર્ક પણ ભવિષ્યમાં મહત્વપૂર્ણ બની શકે.
કેટલાક દેશોમાં તો બુલેટ ટ્રેન્સ પહેલાથી જ સફળ રીતે ચાલી રહી છે.
હ હ આવનારા સમયમાં તેની ગતિ અને પહોંચ બંને બચી શકે.
ડિજિટલ ટેકનોલોજીએ તો મુસાફરીની રીત પહેલાથી જ બદલી નાખી છે.
હ જ્યાં ઓનલાઈન બુકિંગ છે ડિજિટલ મેપ છે અને મોબાઈલ એપ્લિકેશન્સ છે એ બધા તેના ઉદાહરણ છે.
હા અને ભવિષ્યમાં તો આ સેવાઓ વધુ સ્માર્ટ બની શકે ને.
હ જે આપે આ વોસ અસિસ્ટન્ટ સાયા છે એ મુસાફરી દરમિયાન મદદગાર આપી શકે.
હા અને રિયલ ટાઈમ ટ્રાન્સલેશન સિસ્ટમ પણ ભાષાની સમસ્યા ઘટાડી શકે ને.
હ આથી જે આંતરરાષ્ટ્રીય મુસાફરી છે એ વધુ સરળ બની જશે.
અને બાયોમેટ્રિક્સ નો ઉપયોગ પણ વધી શકે.
હં જે આપણે આ એરપોર્ટ અને રેલવે સ્ટેશન છે ત્યાં ફેસ રેકોગ્નિઝન ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે છે.
હા આથી સુરક્ષા અને ઝડપ બને બંનેમાં સુધારા તો થઈ શકેને.
હા જે આપણેે આ ડ્રોન ટેક્નોલોજી આવી છે એ પણ મુસાફરી સાથે જોડેલી બની શકે.
હા હાલમાં તો ડ્રોનનોો ઉપયોગ મુખ્યત ડિલિવરી માટે જ થાય છે ને.
હા હ પણ આપણે ભવિષ્યમાં જોઈએ તો એમાં પેસેન્જર્સ ડ્રોન પણ સંભવિત છે.
હ જો આ સફળ બને ને તો શહેરી મુસાફરીમાં ક્રાંતિ આવી શકે છે.
હા ભવિષ્યની મુસાફરીમાં સુવિધા સાથે સુરક્ષા પણ એટલી જ મહત્વપૂર્ણ છે.
હા નવી ટેકનોલોજી સાથે નવા પડકારો પણ આવશે ને
હ જ્યા આ સાયબર સિક્યોરિટી છે એનો પણ મહત્ત્વપૂર્ણ મુદ્દો બની શકે છે.
કારણ કે સ્માર્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ડિજિટલ નેટવર્ક પર આધાર હશે ને
હા તેથી જે આ ટેકનોલોજી છે અને સુરક્ષા વચ્ચે છે એનું સંતુલન જરૂર બનશે.
હા ભવિષ્યની મુસાફરી વધુ ઝડપ સ્માર્ટ અને પર્યાવરણ મિત્ર બની શકે
હા પણ તેની માટે આપણે સંશોધન ટેકનોલોજી અનેયો યોજના બંને જરૂરી છે.
હા અને માનવ સભ્યતાની પ્રગતિ અ સાથે મુસાફિરની રીત પણ સતત બદલાતી રહે છે.
હા અને આવનારા વર્ષોમાં પણ આ પરિવર્તન જોવા મળશે.
હ અને આપણેે એવું તો કહીએ જ શકીએીએ અને ભવિષ્યની મુસાફરી વિશે તો ઘણી જ વાતો કરાય છે એવું છે પણ અ ટેકનોલોજી જીનાસ સતત વિકાસ સાથે મુસ સાફારીની વાગ ખ્યા પણ બદલાતીજ હશે.
હ ને આપણે જે આ બધી વાતો કરીએ છે એ ખાલી એક કલ્પના નથી આ આગળના સમયમાં હકીકત બની શકે. પહેલાંના સમયમાં વિમાન અને બધું બી એક કલ્પના તરીકે જ જોવાતું હતું પણ આજે આપણે એને સાચુંમાં અ એક મુસાફરીની રીત તરીકે જોઈએ.
હા એજ તમારી વાત એટલી બધી સાચી છે ને અને જે જે કલ્પના જેવી લાગે એ તો ભવિષ્યમાં વાસ્તવિકતા બનવાની જ છે આપણને લાગે તો છે જ અને અ એજ રીતે ભવિષ્યમાં નવી ટેકનોલોજી મુસાફરી માટે ક્રાંતિ લાવી શકે છે.
હ જે આની આ મુસાફરીનો એક નવો યુગ આવશે.
હ અ અને બધી રીતે બધામાં ચેન્જીસ લાવી શકે જેવું ટેકનોલોજીનો યુઝ વધે ને આ બધામાં એટલે તો.
હ અને જે આ નવું યાત્રા ન યુગ આવશે એ માનવ જીવન વેપાર પ્રવાસ અને બધું અદાન આદાન પ્રદાનને નવી દિશા પણ આપી શકે છે.
હા અને આ વિષય તો ખરેખર રસપ્રદ અને વિચાર પ્રેરક રહ્યો હતો હ.
હા આ વિષય તો ખરેખર આપણે ખાસી વાત કરી શકી ઘણું વિચારવા જેવું પણ છે આ વિષય.
હા અને ફરી વાર આપ ડે વાત કરીશું આના પર કોઈ નવા વિષય સાથે કે આના પર આ વિષય પર વાત કરવા.
હા જરૂર.
આવજો.
આવજો.